હા ભાઈ શું કરો છો? હાલો.
હાલો.
હાલો.
હાલો અવાજ આવે?
હા ભાઈ આવ્યો અવાજ તમારો શું કરો છો?
કઈ નઈ હવે સવારે હમણાં ઉઠ્યો અને તૈયાર થઈને બેઠા તમે બોલો
કઈ ની માર્કેટ જતો હતો તમારો ફોન આવ્યો એકટીવા સાઈડમાં કરીને ઉભો છું.
ઓહો તમારે કઈ ઇલેક્ટ્રિકલ વ્હીકલ કે પછી પેટ્રોલ
ના ભાઈ ના આપડે તો પેટ્રોલ જ છે, અને પેટ્રોલ જ મને તો સારું લા ગે ફવામાં
કેમ એવું પેટ્રોલ જ સારું?
અરે જુઓ ને અત્યારે ચાર્જિંગમાં તો કેવું કે તમારે અડધો કલાક પોણો કલાક બે ત્રણ ચાર કલાક લાગી જતા હોય ચાર્જિંગ કરવામાં
પેટ્રોલ માં કેવું કે મને થોડું મોંઘું પડે બટ કેવું કે આ સેલ મા રેવા આ ચેલે પેટ્રોલ પુરાય બે ત્રણ મિનિટ લાંબી ટ્રીપ માટે પણ જવું હોય તો વાંધો નહી અને ઇલેક્ટ્રિકમાં તો કેવું તમારે ગાડી ગાડી હોય તો પછી સ્ટેશન શોધું પડે ચાર્જિંગ સ્ટેશન અને અત્યાર તો મોટી મોટી સીટીઓમાં તો છે, અવેલેબલ પણ આપડે ત્યાં ઓછા છે, એટલે થોડી તકલીફ પડતી હોય છે.
આપણે આપડે ગામડાઓમાં ચાર્જિંગ સ્ટેશન તો ઓછા છે. પણ તમે હમણાં જોયું ઈ ટ્વેન્ટી નેઈ થર્ટીન ઈ હંડ્રેડ બધા ઇથેનોલ વાળા પેટ્રોલ આવે છે. તો પેટ્રન નો કલર બદલાઈ ગયો છે, આખો અને પાછી એમય કલર તો બદલાયો પણ જોડે જોડે જોજો આપડા જે ટાંકી હોય છે પેટ્રોલ વાળી એ ખવાઈ જાય છે પેલા કાઠ થી
હા એ તો છે હમણાં જ માર ભાઈ મારો જે માસીન છોકરો છે ને એનું મતલબ પેટ્રોલ ની ટાકી અત મતલ કાટ લાગી ગયો અંદરથી કેમ કે એ બધા મુંબઈ રતા હોય અને આ લોકો છ મહિને આવે તો છ મહિને આવે ને તો એમને આ પ્રોબ્લેમ થઈ ગયો હોત પછી કાર્બો રેટરમાં કચરો ફસાઈ ગયો હોય એટલે જેટલી વાર આવે એટલી વાર હજાર બે હજાર નો ખર્ચો આવતો જ હોય છે એમ
હા એટલે હવે પેલું નવું આવ્યું ને ઈ ટ્વેન્ટી વાળો એટલે જે જૂની ગાડીઓને બાઈકો હત ને એમને વધારે અસર થાય એને વધારે બગડી જાય એવું બધું થાય છે તો હવે આ સુધારવા જેવું બાબત છે કે આ વસ્તુ આવી ના કરીએ ભેડસે
હા એ તો છે ઇથેનોલ નું કેવું એમનું એવું હતું કે મતલબ શું પેટ્રોલ મોંઘુ થતું જાય છે એ ઇથેનોલ મિક્સ કરીએ ને તો એવરેજ તો થોડી માપી આપે પણ શું તમને પેટ્રોલ સસ્તું પડે પણ ઇથેનોલમાં તમે એક વસ્તુ જોય મતલતો હતો મારે આવ્યું હતું કે ઇથેનો જવાનું ચાલુ કર્યું ને તો ઇથે ન તો આપડે શેરડી શેરડી માંથી બને ને તો
હા
તો મતલબ ચીડીયું ચડી જતી હોય છે અને એવા બધા ઈસ્યુ આવે હવે
એટલે આ ઇ ના લીધે પછી પ્રોબ્લેમ એ થયો કે એ લોકો એ પેલું એવું શું કેહેવાય કે ભાવ ઘટાડવાનો તો કીધો કે બઉ વધારે ત્યાં તો ઘટાડી છે પણ હવે આ હોર્મોસ ને એ બધું થયું એના લીધે એ વખતે પેટ્રોલ ની થોડીક તંગી પડી એને લીધે ભાવ ઘટવાની જગ્યાએ વધારી દીધી અને હવે જયારે સોલ્વ થઈ જાય પ્રોબ્લેમ બી તોય હજુ ઘટાડ્યા નહી એટલા ને એટલા વધારે જ છે
એ તો હજુ હવે ઘટાડશે ટાઈમ પ્રમાણે ઘટાડશે તો કરીરી પણ હ મતલબ ઇથેનોલમાં કેવું ખબર એવરેજ નું મે જોયું ને ઘણા બાઈકમાં એવરેજ ઉપી મતલબ જે જૂના બાઈક છે ને એમાં તો નંખા હોય જ નહી એવું ગણો ક તો પેટ્રોલ વગર ચાલે જ નહીિ હવે જુના બાઈક નું શું કરવાનું પછી આપડે
હા એના જૂના બાઈક જો બે હજાર ત્રેવીસ પહેલા ના ખવાઈ જ જાય છે જો તેનો વાળું યુઝ કરીએ ને તો એવું થાય છે
હા એટલે કઈક નવી ને નવી ઈસ્યુ ખેડી આવે એમાં પણ જોવા જઈએ તો ઇલેક્ટ્રિકલ સાધન નું શું કેવું તમારું લાંબા રૂટમાં જવું હોય તો શું યોગ્ય લાગે છે તમને
અ ના લાંબા રૂટમાં જવું હોય તો ઇલેક રીક વ્હીકલ તો ના જ ચાલે છે એમ કે જુવાના તમારે ત્રણસો ચારસો કિલોમીટર કે બસો કિલોમીટર દૂર જેવું હોય ચાર્જિંગ એક તો ચાર્જ બોર્ડ બી અત્યારે વધારે આપડ અવેલેબલ નહી તો થોડું અઘરું તો પડે જો તમારા સિટીમાં સિટીમાં બધા ફરવાનું ને એવું બધું હોય લોકલ એરિયામાં ન એવી રીતે તો તમારી ઇલેક્ટ્રિક વ્હીકલ બેસ્ટ છે કેમ કે તમાર માઇલેજ બી કમ્પ્લીટ હાલે. એમાં ચાર્જિંગ કરો એટલે અને પેલુ કઈક આજુબાજુમાં જોવું બી ના પડે કે ભાઈ મોંઘું પડે કે આવું કે તેવું
હા એ તો વાત સાચી. કે અને બીજું એ કે મતલબ તમારે ટાઈમ બગડે ચાર્જિંગ થાય એટલી ઘડી તમારે બેસી જ રહેવું પડે. તમે આગા પાછા તો થઈ શકો ને ગાડી હોય તમારી એટલે
હા એટલે તમારે જો લાંબા રૂટમાં જ જો ફરવાનું હોય કે એક સિટી માંથી બીજી સિટી માં જવાનું થતો હોય રોજ કે ભાઈ અઠવાડિયે કે બે ત્રણ દિવસે તો પછી તમારે ઇલેક્ટ્રિક વ્હીકલ ના ચાલે એવું. એના માટે તમાર પેટ્રોલ કે ડીઝલ વાળું જ જોઈએ. છેલ્લે
હા એ તો છે અને બીજું બીજું એવું કે તમે મતલબ ગામડામાં રહેતા હોવ ને તો તમારે ઇલેક્ટ્રિકલ સ્કૂટી જે મતલબ આવે છે ને શું કેવાય એને ઈ વિહકલ ગણો ને તો એ એ તમે લઈ લો ને તો તમને બવ ફાયદો પડે જેમ કે કેમ કે ગામડામાં તો કેવું હોય તમે પાંચ દસ કિલોમીટર ફર્યા વીસ કિલોમીટર ફર્યા કેમકે વધારે દૂર જવાનું હોય ના તો મેન્ટેનસ એનું લો હોય છે જેમ કે બે ત્રણ વર્ષે બે બેટરી બદલાવાની આવી કા તો કદાચ કદાચ કઈ વાયરિંગ હલી ગયુ તો ફિક્સ કરવાનું આવે પણ પેટ્રોલમાં કેવું થતું હોય કે તમારે એક વાર એન્જિન બ્લોક થઈ ગયું ને તો પતીયું. કઈ બીજો ઈસ્યુ આવી ગયો તો પતયું તમારે મુ ટા ખર્ચામાં જ લપેટી લે પછી
હા એ છે કે એક બે હજાર બે ત્રણ હજાર તો ખરચવા પડ પછી એ નાની નાની બાબતમાં એમ અને પછી એ ચાલુ થાય એટલે પછી હા એટલે એ ચાલુ થાય એટલે પછી તો ચાલુ ચાલુ રે મહિને મહિને એવું
હા એ છે અને બે ત્રણ હજાર તો તમે કીધા ખરા પણ કેવું એન્જિન બંધ થઈ ગયું ને તો પાંચ સાત હજાર તો ગણીને જ ચાલવાના સારી વસ્તુ નંખાવા જાવ ને તમે
અને ઇલેક્ટ્રિક માં તો કેવું કે ભાઈ બેટરી નંખાવો એટલે તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ મેન્ટેનન્સ બી કઈ નહી. કેમ કે તે એમાં રનિંગ વસ્તુ છે જ નય કઈ એટલે બધું બેટરી ઉપર હેડે. વધુ થી વધુ ખાલી છેડા હલી જાય ને બીજું કશું ના થાય. અને આમાં તો કેવું કે તમે વરસાદમાં પલડયુ એન્જિન ન પાણી ગયું પત્યું. પેટ્રોલમાં પાણી ગયું ટાંકી સાફ કરાવો કાર્બોરેટરમાં કચરો ફસાઈ ગયો કાર્બોરેટફ સાફ કરવાનું એટલે મેન્ટેનન્સ ઘણું હોય આવતું હોય છે એનું
હા એ તો છે પણ તમે એક વસ્તુ જોજો કે આપણેે જયારે તાપમાં વધારે ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને જઈએ ને તેમાં જોજો એમ નેમ જ બેટરી સળગી જાય છે અને બ્લાસ્ટ થવાનું તમે જોયું હશે.
અચ્છા હા મેં રીલ્સ તો જોય હતી.
હા એટલે જ કે આમાં બ્લાસ્ટ થવાના ચાન્સીસ બી છે અને અમુક જોજો પેલા એક ઈસ્યુ હતો કે... વ્હીકલ એટલું નબળું બનાવતા હતા ને એ લોકો એની બિલ્ડ ક્વોલિટી કે આગળનું જે ટાયર હોય એ ખપર નહી એમનેમ જતા હોય ને તૂટી જાય.
અરે આ તો મતલબ એક ભયંકર ઈસ્યુ કેવાય કેમ કે આપડે થોડા પચાસ સાઈઠ બી જતા હોય ને આવી રીતે ટાયર નીકળી જાય. તો આગળ ટ્રક બગ જતો હોય તો આપણને તો ઘસેડી નાખે.
ટાર નીકળી ને આખું આગળ થી ટાર જ છૂટું પડી જાય એ આગળનું જે હેન્ડલ જોડે છે. એવું ઈસ્યુ થતા હતા.
એ હું સમજી ગયો પણ એ તો આપણને મતલબ. કેવું કે ભાઈ એક્સિડેન્ટ જ કરાવે ને.
હા એટલે તમે જો ધીરે થી ઠોકાયા તો તો બી તમારી આખું વ્હીકલ તૂટી જાય એવું થાય.
હા એ અને પણ ઇલેક્ટ્રિકમાં એક બીજો ડકો બી એવો થાય કે તમે વધારે લોડ ના આપી શકો.
હા કે તમે લાંબા લાં હ
હા બોલો.
એટલે કે તમારે કેવું કે તમે જુઓ આપડે ગામડામાં છે, તો આપડે કઈક બીજી વસ્તુ ગામડા વાળા એટલે ઢોર ઢાકર માટે ગમે તે વસ્તુ તો લઈ આવીએ કે ભાઈ ખા એમના માટે પેલું અ અ ઘાસ ને એવું બધું તે એ બધું તમે મૂકીને એમને એમ લઈ જાઓ કે કઈ લોડ ના પડે જયારે તમે ઇલેક્ટ્રિક વ્હીકલમાં લોડ પડે એ બધાનો
હા એજ કેવાનું હતું કે એમાં કેવું હોય ગામડામાં તો ભારો ઉપાડવાનો હોય પછી ભેસો માટે કોણ હોય તો એમાં કેવું કે લોડ પડે એક્ટિવા ચાર્જિંગ વાળી અને બીજું એવું કે આપડે ગામડામાં તો કેવા રસ્તા હોય નેળિયા હોય મતલબ માટી વાળા રસ્તા હોય તો ચાર્જિંગ વાળું ઘણી વાર કેવું કે મતલબ ચાલી જ ના શકે માટીમાં વધારે જોર જ ના કરી શકે
અને પેટ્રોલ વાળામાં કેવું થાય તમે બાઈક હોય તો પેલા ગેરમાં નાખો તો સરસરાટ કરતું ચાલ્યુ જાય પેટ્રોલ વાળી આમ ચાલી જાય
હા એટલે વધારે તમે એમાં લોડ કે જોર ના મારી શકો ઇલેક્ટ્રિક વ્હિકલમાં એમ
હા તો તમાર જોડે કયું સાધન છે, અત્યારમાં
અમારે તો પેટ્રોલ વાળી જ બાઈક છે, સ્પ્લેન્ડર.
અચ્છા એવું એ તો એવરેજમાં તો બહુ બેસ્ટ કહેવાય.
હા એ એવરેજ ના લીધે જ લા એ ચૂઝ કરી જાવ
તમાર જોડે કઈ છે, તો?
માર જોડે તો એચએફ ડિલક્સ છે, અને એકટીવા છે એકટીવા ફોરજી
હા તો કઈ વાંધો નઈ તો આપડે જઈશું કોક દાડો હાર હેડો તારે
એ ચાલો ત્યારે.
હમ.